હા બેન બોલો
મારી અવાજ આવે છે તમને
હા આવે છે તમારી અવાજ આવે છે બેન તમે શું કેવા માંગો છો બેન
હેલો
હા હું તો એજ કેવા માંગુ છું કે કરવા માંગ એજ કહો છું કે રમત ગમત અને ફિટનેસ આપણા જીવનનો જે આપને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે છે.
રમત ગમત અને ફિટનેસ આપના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે તે શારીરિક અને માનસિક રીતે સ્વ સ્વસ્થ રાખવો જોઈએ જેના માટે રમત ગમત આપણા શરીર ને મજબૂત બનાવે છે અને આપણામાં આત્મવિશ્વાસ પણ વધારે છે અને હું એજ કહું છું કે ફિટનેસ નો અર્થ એટલે શરીર અને મન બંને ન સ્વસ્થ અને તંદુસ્ત હોવું ખુબ જ જરૂરિયાત બની ગયું છે દરરોજ કસરત કરવાથી શરીર હા હ અ ફુર્ત અને તંદુરસ્ત રહે છે અને રમત ગમતથી અનેક બીમારીઓ બચી શકે છે અને શરીર સક્રિય પણ રહે છે તો એની ઉપર તમને શું શું કેવું છે.
હા તમે બરાબર કીધું અ રમત ગમત આપણા માટે બહુ જરૂરી હોય છે જે જેમ કે શારીરિક સ્વાસ્થ સ્વાસ્થ્ય માટે દસ થી વીસ મિનિટ સુધી અ રમ રમતો દેશી રમતો રમવા જોઈએ હ એને લીધે કુલ બોડી આપણી વર્કઆઉટ રહે છે પરંત દસ મિનિટ દસ મિનિટ રમવા માટે જેમ કે આપણે દોડા દોરડા કૂદીએ છીએ દસ મિનિટના આશરે સો થી એકસો વીસ કેલરી બળે છે આખા શરીરની ફિટ ફિનેસ માટે શ્રેષ્ઠ હોય છે પંદર મિનિટ રમ રમે તેવા છે તેવી રમતો છે માર મારદડી આ રમતમાં દડો દડો મારવા અને બચવું બચવું પડે આનાથી પગના સ્નાયુઓ મજબૂત થાય છે અને ઝડપ વધે છે પછી રમત વિષમાં એક રમત હોય છે લંગડી જેમાં આપણે એક પગે કૂદીને રમવાથી પગના સ્નાયુઓ અને સંતુલનમાં સુધારો થાય છે જેમ કે આ બધી રમતો છે ને આપણા જીવનમાં બહુ મહત્વ છે આપણી બોડી માટે માટે બહુ જ મહત્વનું હોય છે અને બીજી રમત હોય છે અ ખોખો ખોખો વિશે હું આપને માહિતી આપવા માંગુ ખોખોમાં શ છે કે વીસ મિનિટ થી આપણે રમત શારીરિક સ્ૂર્તિ સ્પિનિંગ ઝડપી દોડ અને સ્ટેમિના માટે ઉત્તમ હોય છે ને આપણે પક્કો ડાય રમીએ તેમાં પણ આપડાને શરીર માં બહુ ઉઊર્જા મળે છે દોડા દોડી થી ભરપૂર અને રમત આખા શરીર ન ફૂલ બોડી વર્કઆઉટ પૂરું પાડે છે ફિટનેસ અને રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સર સર દ્વારા પણ ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે તમારે ઉમર અથવા ફિટનેસ થી કઈ લેવા દેવાનું નહીં હોય છે આપણે જયારે બી રમીએ રમતો રમીએ ત તે આપણેે બોડીના બધા બધા પાર્ટ માટે બહુ જરૂરી હોય છે શું તમે કોઈ લક્ષ્ય પર કામ કરી રહ્યા છો તમે મને બતાવશો કે રમવા રમવાના શું શું ફાયદાઓ હોય છે
હા હું તમને કહો છું કે રમત ગમત જે તમે આગાડી કઈ ગયેલા કે શરીર માં ખૂબ શારીરિક સંતુલન રાખવા માટે એ એક બીજાથી સહકાર મેળવા માટે અને એમની ભાવના વિકસિત છે જેમાં તે આત્મવિશ્વાસ એ વધારો ખુબ જ જરૂરી છે કોઈ પણ સ્કૂલ થઈ ગયું કે કોલેજ થઈ ગયું તેમાં રમત ગમત ના ભાગ લેવાય તો ખુબજ હિંમત વાળા વ્યક્તિ લે છે કેમ તેમને બીક લાગે છે કે કઈ એમને કઈ ી ના જાય કે પડી ના જાય એટલા માટે રમત ગમતમાં ભાગ લેવાથી આત્મવિશ્વાસ અને હિંમતે વધારો એ ખુબ જ જરૂરિયાત બની ગયો છે અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સાથે રમત ગમત પણ ખૂબ જ જરૂરી બની ગયું છે આજના સમયમાં હવે જો તમે કઈ ગયેલા કે દરરોજ દોડું વ્યાયામ કરવાથી શરીર મજબૂત બને છે અને યોગા પણ કરવું એ તો ખુબ જ મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ બની ગય છે આજના સમયમાં યોગ શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે ખુબ જ શારીરિક મહત્વની બાબત છે હું તો એજ કહું છું કે સંતુલિત આહાર પણ લેવો એ ખુબ જ જરૂરી બની ગઈ છે ફિટનેસ માટે પૌષિક અને સંતુલિત આહાર એ ખૂબ જ જરૂરી છે અને એના એના પછાડી તો પૂરતી ઊંઘ પણ લેવી આપના શરીર માટે ખુબ જ જરૂરિયાત બની ગયું છે કેમ કે જો આપણને સારી ફિટનેસ હશે પરંતુ ર ઊંઘની લે છું તો આપણને કઈ સારી ફિટનેસ પણ બનાવવામાં આપને મદદ નહી કરશે અને હું તો આજના સમયમાં કહું છ કે મોબાઈલ અને અ સર મોબાઈલ એ વાપરવાથી લોકો કસરત અને રમત ગમત દૂર થઈ જાય છે જેમાંથી રમત ગમત કારકિર્દી આજે રમતગમત રમત ગમતમાં પણ ઉજ્જવલ કકિર્દી ઘણી તકો ઉપર જાય છે જેના માટે માટે આપણે કોઈ પણ જગ્યાએ રહીને દ કોદ રસક એવી નાની નાની વસ્તુ રમી શકીએીએ અને રમત ગમત નેતૃત્વ અને નિર્ણય લેવાની ક્ષમતા સીગવે છે જેથી હું જે કે આપણે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓમાં મળે છે તો આપણે રમત ગમત શીખેલા હોય તો તેમાંથી બહાર નીકળી જાય છે અને જો જોઈએ તો મો મોટા મોટા જે ખેલાડીઓ હોય છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું નામ રોશન કર એ ખૂબ જ જરૂરિયાત બની ગયું છે અને રમત ગમત અને નેતૃત્વ રમત ગમત આપવાને નિર્ણય લેવાની પણ ક્ષમતા આપે છે તો તમે મને હજુ આગા હજુ એના વિશે કઈ કશો કે
હા બરાબર તમે જે કીધું બધું સારું કીધું છે હું તમને આગળ રમત ગમત વિશે બતાવું છું જો આપણે જીવનમાં શારીરિક સ્ સ્ સંબંધિત ફાયદાઓ ઘણા હોય છે રમવાના જેમ કે સ્નાયુઓ મજબૂત બ છે નિયમિત રમવાથી શરીરના સ્નાયુઓ અને હાડકા મજબૂત બને છે હૃદય સ્વાસ્થ રહે છે રમત ગમત કાર્યો કાર્યો વેસ્ક્યુલેટર રત સમાન છે જે હૃદયની કાર્યક્ષમતા પણ વધારે છે રમત ગમત થી છે ને આપણા વજન માં પણ નિયંત્રણ રહે છે જેમ કે કેલોરી બર્ન થવાની મે સ્વતા દૂર થાય છે અને વજન કાબુમાં રહે છે ને રમવાથી છે ને આપડી રોગ પ્ર્રતિકારક શક્તિ માં પણ વધારો થાય છે નિયમિત રમવાથી શરીર ની ઇમ્યુનિટી મજબૂત બને છે માનસિક અને ભાવનાત્મક ફાયદાઓ પણ ખુબ જ થાય છે માનસિક તણાવ ઓછો થાય છે તેનાથી ખુશીનો હોર્મોન એન્ડોફન ઉત્પન્ન થાય છે જે ચિંતા અને ડિપ્રેશન ઘટાડે છે એક અને ઊંઘ રમવાથી આપણને ઊંઘ પણ ખુબ જ સારી આવે છે ખેબ આત્મવિશ્વાસ વધે છે મેદાન પરની નાની મોટી સફળતાઓ વ્યક્તિઓને આત્મવિશ્વાસ બુલંદ કરે છે અને સામા અ ટીમ ટીમવર્કમાં આપણાને જો આપડે રમ તો સામુદાયિક રત રમત અ રમતો લોકોને સાથે મળીને કામ કરવાની અને સહાય કાર્ય ભાવના પણ શીખાવે છે આપડે જો તમે કોઈ ચોક્કસ ઉંમર ના વ્યક્તિ હોય ને તો આપણેે રમતોને કઈ લઈને નહી કઈ કરી નહી શકી આપડણે ગમે મેથી ઉંમર ધરાવતા હોય તો તેમાં આપણે રમી શકીએ છીએ હે ને અને બધા આપણે અ રમતમાં આપણાા સ્નાયુઓ પણ ખુબ જ સારા રહે છે આપણે રમીએ તો આપડું માનસિક સંતુલન પણ જળવાઈ રહે છે અને આપડે રમ રમીએ તો રમતમાં હાર ચીતનોો ખેલ છે જે વ્યક્તિને નિષ્ફળ માંથી શીખવી આગળ વધવા માટે પ્રેરિત કરે છે તમે આ આજે મેં માહિતી આપી છે તે ત તમે ખુછ છો
હા તમે જે માહિતી અમે તો બઉ ખુશ છું અને હું એજ કહું છું કે દરરોજ આપને ત્રીસ મિનિટ ચાલવાથી સરી તંદુરસત રહે અને હદય મજબૂત પણ બને છે અને પાણી ન મા તો હું જણાવું છું કે કસરત દરમિયાન અને પછી પૂરતા પાણી પીવું જરૂરી છે જેથી શરીર માં પાણી ની કમી નહી થાય એના માટે તેને પૂરતા પ્રમાણમાં પાણી લેવું ખુબ જ જરૂરિયાત બની ગયું છે અને હું રમત ગમત અને કસરત શરીર નું ારવાનું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અને નિયમિત વ્યામ કરવા થી શરીરની રોગ સામે લડવાની શક્તિ વધે છે આપણને મજબૂત બના બવે છે અને
હમ
હવે એજ કહું છું કે રમત ગમત આપણને સમય નું મહત્વ અને આયોજન કરવું એ શીખવે છે અને જો આપને મિત્ર અને એકતા વચ્ચે રમત ગમત ગમત રમત ગમત ની સાથે સાથે આપણે નવા મિત્રો પણ બનાવીએ છીએ તો એના કરતા આપને કારની ભાવના સાથે તેમને પણ નવી નવી વસ્તુ ખાવામાં અને તેમને બતાવવામાં સ્પર્ધામાં ભાગ લેવા એમને સહકાર આપવો જોઈએ જેના કારણે આપણને એકબીજાથી જોઈને પ્રેરણા થાય કે આપણને આત્મવિશ્વાસ વધારવાની પડે છે
ઓકે હવે હું તો એજ કહ છું
હા બોલો ને
સારી ફિટનેસ અને કસરત પૌષ્ટિક આહાર અને પૂરતી ઊંઘ એ આપણા માટે ખુબ જ જરૂરી તો તમે મને હજુ ક કશો અંતમાં
હ હા અંતમાં એ જ કહઉ છું કે તમે જે પણ માહિતી આપી છે તે ખૂબ જ સરસ અને સારી છે અને આપણેે બધાએ એ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ ધન્યવાદ
ઓકે તમારો પણ ખબબ ધન્યવાદ મારી સાથે વાત કરી
હ